હલો હલો હલો
હા અવાજ આવે હા આવે છે તમને આવે છે અવાજ મારો
હો મને પણ આવે છે
હા તો આજે આપડે પાણીનો દુરપયોગ જે બહુ વધી રહ્યો છે અને ક્યાંક પૂર ને એવી બધી સ્થિતિ પણ સર્જાય છે આ વરસાદના કારણ તો આપડે પાણી વિશે વાત કરીએ બરોબર
ઓકે આપણે એના વિશે વાત કરીએ હમના પાણી તો હમ ઘણું પણ છે ઘણું છે આપડા પણ પીવાનું જે પાણી છે એ બહુ ઓછું થતું જાય છે
હા એજ ને કારણ કે એનું એક તો સૌથી મુખ્ય કારણ આયરુ જ છે વૃક્ષો જે વૃક્ષો કપાય એટલે જે એમને વૃક્ષો જે પાણી નું બાષ્પીભવન કરવામાં મદદ કરે એ મદદ ઓછી થતી જાય એના કારણે વર સાદની અનિશ્ચિતતા વધી જાય તો ક્યારેક ઠીક કોઈ જગ્યા ઉપર એટલો બધો વરસાદ પડી જાય કે ત્યાં પૂર ની સ્થિતિ થઈ જાય અને કોઈક જગ્યા ઉપર એટલો વરસાદ જ ના પડે કે ત્યાં દુષ્કાળ પડી જાય પાક ભાગ વાવ્યો હોય તો ઈ બળી જાય આવું બધું થતું હોય છે
અને આપણેે જો આજે પાણી નું બગાડ કરશું ભવિષ્યમાં ગંભીર પાણીની તંગી આવાની છે એવું લાગે છે મને તો કારણ કે અત્યારે લોકો કેટલું પાણીનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે જો અડધી ડોલમાંથી જો આપડેને પૂરતા પ્રમાણમાં આપડી જરૂરિયાતો પરી થતી હોય ને તો આપડે આખી ડોર નવાનો ઉપયોગ કરતા હોઈએ તો આવું ના કરવું જોઈએ મારા ખ્યાલથી તો અને
હા
કેટલાક ઘરો માતો નળો એમનેમ ખુલ્લા હોય છે અને પાણી જતું હોય છે આ પણ પાણીનો બઉ વધા મારતો ઉપયોગ થતો હોય છે અને એ બઉ ખો તો આમ બવુ ઓછું કરવાની જરૂર છે
ખાાય એટલે જ આપડે પાણીની બચત કરવી જોઈએ આમ જોવા જઈએ તો પાણી તો છે જ ઘણું પણ અને જય્યારે આપડે આપણને જયારે તકલીફ અનુભવાય ને પાણી ની એ વખતે આપણને પાણી ની વેલ્યુ સમજાય ત્યાં સુધી આપણને પાણીનો બગાડ જ કરતા રઈશું કારણ કે જો તમે ઘણા ગામડાઓમાં હોય જ છે કે મીઠા પૂરતા પ્રમાણમાં આવતા પણ નથી હોતા નગરપાલિકા તરફથી તો એમને પીવાનું પાણી પણ મળી રહેતું નથી ટાઈમ સર તો એ બધાને કુવામાં કે બોરવેલમાં કે માટે જવું પડે છે એટલે એમને ખબર છે પાણીની વેલ્યુ આપડા કરતા વધારે. આપડે તો ઘરે આવી જાય એટલે વેલયુ જ નથી કોઈ જોવા જઈએ તો.
આપડે જે ગામડાઓની અંદર કે શહેરની અંદર આપડે કેયાં પણ જતા હોઈએ બાર ગામ તો આપને કેવું દેખાય કે પાણી બગાડ થતો હોય તો આપડે પેલા એ અટકાવો જોઈએ કે કોઈ પણ જગ્યા જો હોય પાણી નળ ખુલ્લા હોય આવું બધું હોય તો એને પાણીને નળ બંધ કરી દેવા જોઈએ આપડે જાતે એના માટે આપડે થોડો ઘણો ટાઈમ આપડો જેમ બગાડતો હો તો બગાડવો જોઈએ એના માટે એથી કરીને એટલો પાણીનો બગાડ ઓછો થાય. પ્રંક કેટલાક લોકો છે આપડી આસપાસ પણ એમને પણ થો સમજાવવા જોઈએ કે આપડે તો પાણી બગાડ ઓછો કરશું તો આપડે ભવિષ્યની પેઢીને આપડે કામ આવશે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપડે પાણીનો બગાડ થોડોક ઓછો કરશું તો ભવિષ્યમાં કામ જ આવવાનો છે. અને એના માટે પણ ગામડાઓમાં એમાં ઘણી જગ્યા એવું હોય છે. હવે તો બધા ધાબા વાળા જે મકાનો બનવા માંડ્યા છે ને ગામડામાં તો એમાંમાં અંડરગ્રાઉન્ડ ટાંકા હોય છે. જેમાં ને વરસાદી પાણી સીધું પહેલી વાર નુ વરસાદી પાણી લો કો બહાર કાઢનાખે છે જે મેલું એના કારણે અને પછી જે વરસાદ નું પાણી આવે ને એ બધું સંગ્રહ કરે અને એ ડાયરેક્ટ પાણી ધાબા ઉપરથી સીધું ટાંકામાં નીચે સંગ્રહ થઈ જાય આનો તો આવી તે પાણીનો સંગ્રહ કરવો એક ખુબ જ સારી વાત છે મારા મતે.
એ તો વાત સાચી જ છે અને એવુ બધા કરતા પણ હોય છે જેમ પોતાની જ જ જાતે જે ઘર બનાવતા હોય એ બધા બનાવી શકે છે અને એમ બીજું એક પણ એવું પણ થઇ શકેેને કે જે એને અંડરગ્રાઉન્ડ આપે જ જ જમીન નીં અંદ અંદર ડાયરેક્ટ પાણી ઉતારવાનું એવું પણ મશીન આવી ગયા છે. અને એવા પણ આપડે ઓપ્શન મૂકી શકીએ છીએ ઘરની અંદર પણ બધા મૂકતા હોય છે. ડાયરેક્ટ જે પાણી જ ડાયરેક્ટ જમીનની અંદર જ ઉતરી જાય અને આપડે જે બોર હોય સોસાયટી નો બોર હોય ગામ નો બોર હોય તો એમાં પણ આપને ફાઈને સ્તર કેટલા અંદર અતારે છે પેલા પાનસો ફુટ નુ અંદર હતું. તો સાતસો ફૂટ અંદર છેક પાણી મળે છે પીવા લાયક પાણી તો એ પણ આપણને જો અંદર જમીન ડાયરેક્ટ ઉતારીએ તો અ પાણીનું સ્તર ઊંચું આવે જેથી કરીને આપ ભવિષ્યમાં કામ જ આવવાનું છે એ બધું કારકે જે એ એ આપડે ઉતારશું નહીં તો બધું પાણી નદીઓમાં જતું રહેશે અને નદીઓ મા થઈન ડાયરેક્ટ જો દરિયામાં જશે તો પાણી આપણને કોઈ ઉપયોગમાં લેવામાં આવશે ની જેથી કરીને આવા ઓપ્શનો પણ આપણને જોવાની જરૂર છે વધારે પ્રમાણમાં.
હા એ વાત તો તમે સાચી જ કહી કે આવી રીતે આપડે કઈકને કઈક નવા ઉપાયો શોધવા જ પડશે પાણી બચાવવા માટે અને આપણે બીજું કે શાળાઓ અને કોલેજોમાં પણ આવી રીતે પાણી બચાવવા માટે જાગૃતિ ના કાર્ય ક્રમો પણ કરવા જોઈએ મારા મ તે તો મારેત કરવા જોઈએ તમારું શું કેવું છે આના વિશે.
હા એ તો હાચી કે જે બાળકોને હમજાવામાં આવે તો નાની ઉંમરે જે બાળકને બ સમજણ આવી જાય મોટા થયા પછી પણ એન એ એવી રીતે જ પાણીનો ઉપયોગ કરે જેથી પાણી નો બગડે નઈ અને જો બાળક કોઈ બાળક મોટા ને સમજાવે કેમ પાણીનો આવી રીતે ઉપયોગ કરાય તો મોટાને પણ સમજણ પડે કે જો આટલા નાનું બાળક છે એને ખબર પડતી હોય તો આપડે પણ એવી રીતે કરી
તો એ એ બધું સમજાવાની જરૂર છે. અને આજે પાણી બચાવાના કાર્યક્રમો પણ કરતા હોય છે લોકો એવું પણ આપણે કરવાન જરૂર છે જેથી કરીને એ બધી વસ્તી ને પણ ખબર પડે કે ભઈ પા-પાણી કેવી બચાવું જોઈએ.
અને એ ખાલી આપડું જ નઈ આપડે પોતાની સમજીન ચાલવાનું છે કે સરકાર નું કામ નથી. આ આપડું કામ છે પોતાનું એવી રીતે આપડે કામ કરવું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી છે કે આપડે જ કામ કરવું જોઈએ અને આપડે જ બધું કરવું જોઈએ અને બીજું કે તમારા મતેતો શું કે પાણીની જે અછત ઊભી થાય છે એના મુખ્ય કારણો શું શું હોય શકે.
આજે એમાં એકતો એવું છે જો ક્યારે વ્યક્તિ પોતે વિચારે કે મ દરરોજ થોડું થોડું પાણી બચાવીશ તો આપડી અત્ કરોડો ની વસ્તી છે બધા જ એવી રીતે થોડું થોડું વિચારીએ કેટલા લિટર હેન પાણી બચશે તો આવું વિચારવાની જરૂર, જો આવી રીતે આપડે અત્યારે બધા સ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તો એનામાંજો માં માહિતી પોંચતી થઈ જાય ને બધા ને અને ઈ બધું મગજમાં ઉ તારી લે બધા થોડું થોડું પાણી બચશે ને તોએ બધા કેતા નઇ થોડું થોડું કરીને સરોવર ભરાય તોએ આ એવું જ છે થોડું થોડું પાણી બચાવશો સરોવર ખાલી જ નઈ થવાનું ને
હા એ વાત તો તમે સાચી જ છે કે થોડું થોડું પાણી બચાવીએ તો આપડે ભવિષ્યમાં એ પાણીનો ઉપયોગ કરી શકીએ. અને ઘણા ગામડાઓમાં એમાં તો આવી રીતે પાણી જે સંગ્રહ કરતા પણ હોય છે પણ શહેરોમાં તો આવી રીતે કોઈ સંગ્રહ હોતા નથી અને પાછું એટલું નહી જો ગામડાઓમાં જ ટાંકા હોય શહેરોમાં ટાંક કા જ હોતા નથી નીચે જમીનમાં ઘણી જગ્યે તો કે ડાયરેક્ટ તમારે નળમાં સીધું પાણી આવી જાય સોસાયટીમાં બોર ગોઠવેલો હોય તો ડાયરેક્ટ મોટર ચાલુ કરે આખો દિવસ ચોવીસ બાય સેવન તમાર પાણી ચાલૂ ન ચાલુ જ જોય તમારે ક્યાં
હા પણ આનામમાં પછી એવું પણ થાય ને કે હેન અમુક વાર એક ભૂલ થી કોક નો નળ ચાલુ લકેઆહી જાય કે એવું થાય તો બધું પાણી હેન ખાલી જ થઇ જવાનું. આતો આના માટે કરીને ક કેને દંડ કેવું એને હોવું જોઈએ પાણીની બગારમાં એને ઓછો ના હોવો જોઈએ દંડ દંડ વધારે હોવા જોઈએ જેથી કરીને દરેક વ્યક્તિને પાણી નું મહત્વ સમજાય
હા તમે જણાવ્યું એના ઉપરથી મને એક વસ્તુ પણ એક વિચાર પણ આવ્યો કે આમાં મેં ઘણી જગ્યાએ સાંભળેલું છે પાણી ના મીટર એમાં કેવું હોય છે કે ફ્લેટ એમાં ને લોકો પહી આમ હવે ડાયરેક્ટ પાણી આવતું હોય બધાને એક જ ટાંકામાંથી આવાનો છે બરોબર તો બધાને જેમ મન ફાવે ને એમ પાણી વાપર વાપર કરે છે ને બગાડ કરે છે તો પછી એવા ટાઈમે જો અંદર ફ્લેટો મને એમાં મીટર નાખી દેય ને પાણીના તો લોકો ઓટોમેટિક પાણી નો બગાડ કરવાનું બંધ કરી દે છે જ્યાં બગાડ અટકતો ત્યા અટકાવશે જેમ કે હવે ધારો કે કપડા ધોયેલું પાણી હોય બરોબર તે ઈ પાણી નો સંગ્રહ પોતાના ડોલમાં મતલબ પોત ઘરમાં પોતું કરવા પણ કરી શકાય એવી રીતે ક્યાંક ને ક્યાંક અલગ અલગ આરોમાંથી પાણી નીકળતું હોય તો એ પાણી ઓમ વેસ્ટ જવા દેશે પણ જો આવી રીતે મીટર મૂકેલા હશે ને તો આરોમ જ જે એક્સ્ટ્રા પાણી નીકળે ને જે પીવા લાયક ના હોય એ પાણીનો ઉપયોગ આવી રીતે કપડાં ધોવામાં વાસણ ધોવામાં એવી રીતે કરશે લોકો કોમ નહી કરે એટલે આવી રીતે એક મીટર તો હોવું જ જોઈએ નાનું નાનું છે ત્યાં સુધી
અને એવું તો પણ ફેક્ટરીઓ એમાં પણ હોય છે કે મીટરો મુકેલા હોય જેથી કરીને ફેક્ટરીમાં બધી પાણી નું વધારે ઉપયોગ થતો હોય ને અટકાવી શકાય અને અમુક તો એવું પણ કરતા હોય કે પાણી એમને છાંટતા હોય જમીન ની અંદર દરરોજ જેમ ભાવ એમ પાણી ડોળી નાખે એ આપડે ઠંડુ ર ખાસ કરીને તો ઉનાળામાં પાણી બો બગાડતા અને દિવસ ની બે થી ત્રણ વખત નાવા જાય આવું બધો પાણી નો વધારે ઉપયોગ થતો આવો પણને અટકાવાની જરૂર હે પાણી બચાવ માત્ર ખાલી આપડી સારી આદત નથી પણ બધાની ફરજ પણ છે ને કે ભાઈ પાણી બચાવો એમ
હા એ તો જો જીવનમાં તમારે પાણી બચાવાનું છે તો તમે કેવી કેવી
શું બોલ છો તમે
તમારે તમારા રોજિંદા જીવનમાં પાણી બચાવાનું થાય
બચાવાનું તમે કરતા હશો તો કેવી કેવી રીતે તમે પાણી બચાવો છો? તમારા ઘરમાં
પાણીનું તે એવી બજાવો જેયે અજમોન હાથ ધોવામાં એમાં જે ઉપયોગ કરતો હો તો એ બહુ ઓછા પ્રમાણમાં કરે કેમ વધારે પડતું પાણી લાવું નહી જેથી કરીને પાણી પછી બીજું કોઈ વાપરી ના શકે અને ટોવાનું ના થાય અને જો એસ્ટ્રા પાણી કે મળ્યું હોય થોડું ઘણું વધ્યું હોય તો એ બધું પાણી પક્ષી નું કે પીવાનું પાણી હોય તો એનામાં ઉપયોગ કરી લઈએ કે પછી આપડે પણ તમે અમે જે કીધું વાસણમાં કેવી રીતે પણ ઉપયોગ કરી લેયે જેથી કરીને પાણી બગાડ ઓછો થાય અને કોઈને જરૂર હોય પીવાનું પાણી તો એને પણ આપડે એને આપી દઈએ જેથી કરીને આપડા ઘરમા એક્સ્ટ્રા પાણી હોય તો એને કામ આવે એમાં પક્ષીઓમા પણ જે આ બધા પશુ પક્ષી માટે જે કરીને જે પાણી નાખતા હોય. અહી પણ આપડે તમે સાંભળ્યું હશે કે એમ પશુપક્ષીઓ ડાયરેક જ તળાવ માંથી નદીમાંથી એમાંથી પાણી વીતા હોય. તો અત્યારે બધા કંપનીઓમાંથી ડાયરેક્ટ જ કેમિકલવાળું પાણી એ બધું નાખતા હોય તો એરું બધું તળાવ ની અંદર જે નાખે છેને. એ બધું બચાવવાની જરૂર છે. એથી કરીને પશુપક્ષીઓ ને પણ તકલીફ ના હતા. એવું બધું કેમિકલ વાળું પાણીને એ બધા ના કારણે આ બધું પણ ઓછું કરવાની જરૂર છે, ઓકે
હા હા ઓકે
ચલો બાય